હલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ.
હા મજામાં જય શ્રી કૃષ્ણ.
હા તો આજનો આપનો ટૉપિક છે ઊઘનું મહત્ત્વ.
હા, હોમ્સ હા બોલો.
હા જેને આપણે બધા જ જાનીએ જ છીએ. પન ઘની વાર ઇગ્નોર કરી દઈએ છીએ. અને એ છે ઇમ્પોટન્સ ઓફ સ્લીપ. મને લાગે છે કે આજના સમયમાં. સ્લીપ વિશે વાત કરવી ખૂબ જરૂરી છે. કારણ કે આપને બધા બિઝી થઈ જ ગયા છીએ હા તો ચાલો આ વિષય પર થોડુંક વાત કરીએ.
હા હા ઉઘ આપણા જીવન માટે ખુબ જરૂરી છે.
હા, તો સોટી પહેલે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમને શું લાગે છે સ્લીપ એટલે માત્ર આખો બંધ કરીને સુઈ જવું? ઘણા લોકો એવું જ માને છે. પણ હકીકતમાં સ્લીપ એ આપણા બોડી અને બ્રેન માટે શોત પાવરફુલ મેડિસિન છે.
હા આ તો છે જ આજથાવડ ચીડ ચિડાપન અને અને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થઈ શકે. પૂરી ઊંઘ ન લઈએ તો આ તકલીફ તો થાય જ
હ આજે લોકો હેલ્થ માટે વિટામિન્સ લે છે પ્રોટીન લે છે જીમ જાય છે યોગા કરે છે પન જો સ્લીપ જ પ્રોપર ન હોય તો આ બધી વસ્તુઓનો પૂરતો ફાયદો મળતો નથી.
હા આ
હા આપનું બોડી આખો દિવસ કામ કરે છે. સવારે ઉ ઉઠવાથી લઈને રાત્રે સુઈ ત્યાં સુધી બ્રેન સતત કામ કરતું રહે છે. આપને ચાલીએ છીએ વિચારીએે છીએ કામ કરીએ છીએ ભનીયએ છીએ પછી મોબાઈલ યુઝ કરીએ છીએ અ સ્ટ્રેસ લઈએ છીએ આ બધાથી બોડી અને માઈન્ડ બંને થાકી જાય છે. તો તેથી ઊંઘનું જરૂરી છે
હા આજકાલ મોબાઈલ કે બી અને ઇન્ટરનેટ વધારે ઉપયોગ કરવા હા મોટી રાતે જ આપતા રહ્યું છે કેમ કે હાનિકારક બની રહ્યું છે
હા એક રીતે કહું તો ડે ટાઈમ એ બોડી કામ કરે છે અને નાઈટ ટાઈમ એ બોડી પોતાનું મે મેન્ટેનન્સ કરે છે મેન્ટેન કરે છે જો મેન્ટનન્સ સર્જ ના થાય તો કોઈપ મેડિસ મશીન કેટલા દિવસ ચાલશે એ જ રીતે તે આપનું શરીર પણ છે આજકાલ ઘણા લોકો કહે છે મારે તો ચાર પાંચ કલાકની સ્લીપ પૂરતી છે પણ ખરેખર એવું નથી લોકોને સાતથી નવ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ ખૂબ જરૂરી છે
પકડા
હા સ્લીપ નો બધાથી પહેલો બેનિફિટ છે કે બેટર બ્રેઇન પરફોમન્સ જયારે આપણે સારી રીતે ઉઘયે છીએ ત્યારે આપણું બ્રેન સારો પફોમન્સ કરે છે નવી વસ્તુઓ ઝડપથી યાદ રાખે છે ડિસિઝન લેવાની કેપેસિટી સારી થાય છે જો સ્ટુડન્ટ સારી ર સ્લીપ લે તો તેઓ વધારે સારી રીતે સ્ટડી કરે છે
સારી ઉંધ માટે સમય પર શું હળવું ભોજન લેવું અને સુતા પહેલા મોબાઈલ ઓછો ઉપયોગ કરવો જોઈ આ તો ઉઘ સારી આવે છે
હા ને આજકાલ તો બુદધિઓ ના મળે તો આપને મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે પડે છે ડાર્ક સર્કલ્સ આવી જતા છે
હું તો એટલું જ કહીશ કે ઉંધ તો આરામ નથી પણ સ્વસ્થ જીવનની ચાલી છે
હ એક્ઝામ દરમિયાન પણ ઘણા સ્ટુડન્ટસ આખી રાત જાગે છે તેમને લાગે છે કે વધુ કલાક વાંચ થવાથી માર્ક્સ વધારે આવશે પણ ઘણી વખતે તેનું ઉલટું થાય છે કારણ કે સ્લીપ વગર બ્રેન તો સારી રીતે કામ કરતું નથી અને જે જરૂરી ઇન્ફોર્મેશન છે, તે સ્ટોર કરી શકતું નથી. અને એક બીજું બેનિફટ પણ એ છે કે, ગુડ મૂડ એટલે તમારું મૂડ સારું રહે છે. ક્યારેક નોટિસ કર્યું છે તમે? કે જયારે ઊંઘ ઓછી થાય ત્યારે, નાની નાની વાતમાં તમે ચીડચીડ કરો છો. આવે છે, કોઈ સાથે વાત કરવાનું મન નથી થતું.
હા, મન નથી કરતું.
ઇરિટેટ થાય છે. પણ સારી સ્લીપ પણ, મૂડ ઓટોમેટિકલી ફ્રેશ થઈ જાય છે. આપને ખુશ અનુભવીએ છીએ, વધારે પોઝિટિવ વિચાર આવે છે.
હા, સારી આપણી યાદ શક્તિ બધી છે. શરીર ને આરામ છે, અને રોગ પ્રતિક શક્તિ પણ મજબૂત બને છે ને.
હા, એજ બરાબર છે અને તમારું સ્ટ્રોંગ ઇમ્યુનિટી પણ રહે છે, આપનું ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્લીપ દરમિયાન વધારે સારી રીતે કામ કરે છે. એટલે, સારી સ્લીપ લેતા લોકો ઘણી વખત ઓછા બીમાર પડે છે.
અને છે, આરોગ્ય માટે પણ હાનિ બને છે.
હા. અને એક મોબાઈલ ફોન. તો સોતા પહેલા માત્ર પાંચ મિનિટ માટે ફોન લઈએ છીએ. અને ખબર જ નથી પડતી કે, એક કલાક પસાર થઈ ગયો. જેમ કે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, રીલ્સ, ચેટ્સ એક પછી એક ચાર જાય છે.
હા, જેવી રીતે ભોજન કાર્યક્રમ જરૂર હોય. એવી જ રીતેારીપ આપવા આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
બરાબર છે. તેથી અ શક્ય હોય તો, ત્રીસ થી સાત મિનિટ પહેલાં મોબાઈલ સાઈટ પર મૂકી દો. તેથી તમને ઊંઘ પણ જલ્દી આવી જશે.
હમ.
હા. ને ઘણા લોકો એવું પણ કરે છે કે, સ્ટ્રેસ લઈને સૂઈ જાય છે, જેમ કે ઓફિસનો સ્ટ્રેસ. ફેમલી પ્રોબ્લમ, કોલેજનો, ફ્યુચરની ટેન્શન. અને પછી કહે છે કે, ઊંઘ જ આવતી નથી એવા સમયે. ડીપ બ્રીિથિંગ કરવી જોઈએ. થોડું બુક વાંચવું અથવા ભગવાન નું સ્મરણ કરવું. આવી સિમ્પલ હેબિટ્સ પણ માઈન્ડને કામ બનાવે છે.
એ માટે દરરોજ એક નિશ્ચિત સમય સુવા રાખવું જોઈએ, સૂતા પહેલા ચા પીવા હોય. ફી તો બ ભ ભજન કા ઉ શાંતિ વાતાવરણ હોય ને, સુવા થી ઊંધ વધારે આવે.
બરાબર કીધું, અ એક ઉદાહરણ લઈએ કે. કરો, તમારો ફોન દરરોજ ચાર્જ ન કરો તો શું થશે? થોડા સમયમાં બેટરી ખાલી થઈ જશે, એજ રીતે. સ્લીપ આપના બોડી માટે ચાર્જિંગ છે આપણે થોડી વાર એનર્જી વાપરીએ છીએ અને રાત્રે સ્લીપ દ્વારા ફરીથી ચાર્જ થઈએ છીએ. જો ચાર્જિંગ જ પ્રોપર ના થાય, તો આખો દિવસ પરફોમન્સ કેવી રીતે રહેશે? એટલે સ્લીપ કોઈ લક્ઝરી નથી એ એક નેસેસિટી છે.
પણ પાલન કરીયે ખુબજ સારી આદત છે આવે છે સ્વસ્થ જીવન માટે નિયમિત દિનચર્યા અને પુરી ઉંગ કાવચ છે
બરાબર પૂરતી ઊંઘ લેવી જ જોઈએ જેનાથી આપણે અ દવાઓ ઓછી લેવી પડે પછી સ્ટ્રેસ પણ ઓછું થઈ જશે વધારે ટેન્શન પણ નહીં રહે
હા પૂરી ઊંઘ લેવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે
બરાબર છે
તો ટાઈમ ના જોઈએ ઉંધ તો બો જરૂરી છે
બરાબર છે પછી જયારે આપણે સારી સ્લીપ લઈએ છીએ ત્યારે આપણુ હાર્ટ પણ આરામ અનુભવે છે બ્લડ પ્રેશર પણ બેલેન્સ રહે છે અને લાંબા ગાળે હાર્ટ હેલ્ધી રહેવાની શક્યતા વધે છે છે એટલે સ્લીપ માત્ર બ્રેઇન માટે જ નહીં પણ આખા શરીર માટે જરૂરી છે
હા પછી એક બીજું મહત્વ છે કે બેટર મેમરી ક્યારેક એવું થયું છે કે તમે કોઈનું નામ કે કોઈ ઈમ્પોર્ટન્ટ વાત ભૂલી ગયા હો ઘણી વખત તેનું કારણ માત્ર સ્ટ્રેસ નહી હોતું પણ સ્લીપની કમી પણ હોઈ શકે છે સારી ઊંઘ દરમિયાન બ્રેન આખા દિવસ ની ઇન્ફોમેશન ને ગોઠવે છે તેથી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રહે છે
આતો સાચું ક્યુ તમે
હા આજકાલ તો રિસન્ટ પ્રોબ્લેમ એ છે કે ઘણા લોકો એકક્સપેન્સિિવ સ્કિન કેર કરે છે કે ડાર્ક સર્કલ જતા નથી મારી ફેસ નો એટલું ગ્લો નથી કરતું તો એનું મેઇન રીઝન ઊંઘ જ છે
હા બરાબર
પાણી પીવો એવું જ કે છે ડોક્ટર
હમ્મ બરાબર પૂરતી ઊંઘ લેવાથી તમને બીજા દિવસે એમ ફ્રેશ પણ લાગશો તમારું ફેસ પણ ગ્લો કરશે તમને પોઝિટિવિટી પણ અનુભવશે તમારો દિવસ પણ સારો જશે હા તો લાસ્ટમાં મેં એ જ કહીશ કે મોંઘી મેડિસિન્સથી નહી એક્સપેન્સિવ પ્રોડક્ટ્સથી નહીં પણ એક સારી શાંતિભરી અને પૂરતી સ્લીપથી જ તમારું ભવિષ્ય ઉજવળશે, તો થેન્કયુ.
હા, ઘણી માહિતી મળી, હ સારું છે.
હ